આજકાલ કરીએ ત્યાં નવી નવી રીતો દેખાય છે, માનસનું જીવન કેટલું બદલાઈ ગયું છે ને?
હા, પેલે જે કામમાં ઘણો સમય જ જતો હતો, ને હવે થોડી જ વાર માં થઈ જાય છે, ઘરના કામ હોય, ભણતર હોય કે દુકાન નું કામ બધું જ સરતાથી થઈ જાય છે હવે તો.
સાચી વાત, મારી મમ્મી કહેતી હતી કે પહેલા કોઈને સમાચાર મોકલવા માટે માનસને પોતે જ જવું પડતું, હવે તો ઘરમાં બેઠા બેઠા વાતચીત થઈ જાય છે.
અને એના કારણે દૂર રહેતા સગા પણ નજીક લાગે છે. કામમાં રહેતી મારી માસી સાથે પણ રોજ વાત થઈ જાય છે.
મને તો ભણવામાં બહુ મદદ પડે છે, કોઈ વિષય સમજાવતા ન હોય ને તો તરતત તેની માહિતી મળી જાય છે, સારાના કામમાં પણ સરળતા રહે છે.
હા અને શિક્ષકો પણ હવે સમજવા માટે તે નવી નવી રીતો અપનાવે છે, ચિત્રો, અવાજ અને ઉદહરણ થી સમજાવે, એટલે બાળકને ઝડપથી સમજ પડી જાય.
મારા નાના ભાઈ ને ગણિત બહુ મુશ્કેલ લાગતું હતું, પણ હવે રમતા રમતા શીખે છે, એટલે એને રસ પડવા લાગ્યો છે.
ઘરમાં પણ કેટલો ફેર આવ્યો છે ને, રસોડામાં કામ ઝડપ થી થઈ જાય છે. કપડાં ધોવા, હોય અનાજ પીસવું હોય કે સફાઈ કરવુ હોય બધું જ સરળ બન્યું છે.
આખો દિવસ ઘરકમમાં જ વીતતો હશે, હવે થોડા સમય બચી જાય એટલે પોતાના માટે પણ સમય મળે છે.
અને લોકો નાના ધંધા પણ સરળ તાથી ચલાવી શકે છે. મારી કાકી ઘરે અથાનું બનાવે છે અને દૂર દૂર સુધી લોકો સુધી પહોંચાડે છે.
સરસ વાત છે, મહેનત કરવાને હવે વધુ તક મળે છે.
હા, અને ખેતીમાં પણ ઘણો લાભ થયો છે, ખેડૂતોને હવામાની જાણકારી મળી જાય ને તો તેઓ તૈયારી કરી શકે.
તેઓ કેહેતા હતા કે પાણી બચાવવા અને પાક સાચવવા માટે નવી રીતો બહુ કામ લાગે છે.
દવાખાનામાં પણ લોકોનો જીવ બચવા મદદ મરે છે. દરદીની તપાસ ઝડપથી થાય છે, એટલે સમયસર સારવાર મરી જાય છે.
દવાખાનમાં પણ લોકો જીવ બચાવવા મળે મદદ કરે છે, અને ગામડામાં રહેતા લોકો પણ હવે માહિતી મળતી રહે છે, પેલા જે વાતો શહેર સુધી જ મર્યાદિત હતી. એ હવે બધે પહોંચી ગઈ છે.
મને ક્યારેક લાગે છે કે. લોકો જરૂર કરતા વધારે આધાર રાખવા લાગ્યા છે.
એ વાત સાચી છે કેટલાક લોકો ઘરના માનસો સાથે વાત કરતા પણ ઓછું કરે છે.
હા અને વહેથા હોય છતાં દરેક પોત પોતાના. કામો વ્યસ્ત રહે છે. એના કારણે તો મુ દોમાં. પણ ધૂર આવવા લાગી ગયો છે.
એટલે દરેક વસ્તુનોો ઉપયોગ સમજદારીથી કરવો જોઈએ સારી વસ્તુનોો ખોટો ઉપયોગ કરીએ તો નુકસાન થાય.
બરાબર જેમ ભોજન યોગ્ય પ્રમાણમાં સારું લાગે. એમાંજ દરેક સાધન પણ મર્યાદામાં સારું લાગે.
મને સૌથી વધારે આનંદ એમાં આવે છે કે લોકો હવે નવી નવી કળા શીખી શકે છે.
હા કોઈને સીવણ શીખવું હોય રક્ષક શીખવી હોય કે સંગીત શીખવું હોય સરળતાથી મળરી રહે છે. છે.
મારા પાડોશમાં એક બહેન છે તેઓ ઘરે બેઠા હસ્ત કલા બનાવે છે અને લોકો સુધી પહોંચાડે છે એથી તેમની આવક પણ વધી જાય છે.
આ તો ખરેખર સારી બાબત છે ખાસ કરીને મહિલાઓ માટે. તો નવી દિલ ખુશી થઈ છે.
બાળકો માટે પણ લભ છે. વાર્તાઓ ગીતો અને દંઠથી ભરેલી ઘણી વસ્તુઓ તેમને શીખવામાં મદદ કરે છે.
પણ બાળકોને બહાર જવું એટલું જ જરૂરી છે આખો દિવસ એક જ જગ્યા બેસી રહેને તો શરીર પર પણ અસર થાય છે.
હા મારી મમ્મી તો કહે છે કે આખો અને મન બનને આરામ આપવો જોઈએ.
ઘરમાં વડીલોને પણ ઘણી મદદ મળે છે દવા લેવાનો સમય યાદ રહે ને. તો કોને બોલાવવું હોય તો સરળતા રહે.
દા હવે પહેલા વાર તો વધુ નિર્ભય લાગે છે.
અને મુસાફરીમાં પણ સરળતા વધી છે. રસ્તાની માહિતી મળે. જાય છે. એટલે અજાન્યા સ્તરે પણ મુશ્કેલી રહતી નથી તી જવા માટે
વેપારીઓને પણ બહુ ફાયદો થયો છે નાના વેપારીઓ હવે વધુ લોકો સુધી પહોંચી શકે છે
હા પેલા માત્ર તો આસપાસના લોકો કો જનતા હોવે તો દૂરના લોકો પણ વસ્તુ ખરીદી શકે છે
પણ સાથે સાથે સાચેતી રાખવી પણ જરૂરી છે દરેક વાત પર તરત વિશ્વાસ ન કરવો જોઈએ
સાચું કહ્યું સમજદાર રાખવી બહુ જ જરૂરી છે
મને લાગે છે કે માનસ સાધરણ નો માલિકી બનવો જોઈએ દાસ નહી
વાહ આ તો બહુ સરસ વાત કહી જો માણસ પોતાના સમય અને જીવન નો સંતુલન જાળવે ને તો તો સાચો લાભ મળે
હા પરિવાર સાથે સમય પસાર કરવો પુસ્તક વાંચવું બહાર ફરવું આ બધું એટલું જ જરૂરી હોય છે
અને પ્રકૃતિ સાથે જોડાયેલા રહીએે ને તો મન પણ શાંત રહે
આખરે દરેક નવી રીતનો હેતુ માનસનું જીવન સરળ બને અને સારું બનાવવાનો જ હોય છે
બરાબર સમજદારી મર્યાદા અને સારા વિગાર સાથે યોગ્ય કરી ને તો જીવનમાં ઘણો વિકાસ થઈ શકે
આજે તારી સાથે વાત કરીને મને ઘણું વિચારવા માંડ્યું
મને પણ બહુ આનંદ આવ્યો ઘણી વાર સામાન્ય વાત તમા થી પર મોટી સમજ મરે છે
હા અને આવી ચર્ચા વારંવાર થવી જોઈએ
ચોક્કસ કારણ કે બદલતા જ જીવન સાથે યોગ્ય સમજ પણ એટલી જ જરૂરી છે
હું મળી ડાડી સાથે બેઠી હતી તેઓ જૂના સમયની ઘણી વાતો કરી રહ્યા હતા
શું કહેતા હતા તેઓ
તેઓ કેહતા હતા કે પહેલા ઘરના ઘણા કામ હાથથી થતા, પાણી ભરવું, અનાજ સાફ કરવું, કપડાં ધોવા બધા ઘણા સમય અને મહેનત લાગતી
હા, વડીલોની વાત તો સંભળીએ ને તેને સમજાય કે જીવન કેટ લું બદલાઈ ગયું છે.
દાદે કહેતા હતા કે પહેલા લોકો પાસે સમય ઓછો પડતો હતો, સંબંધોમાં ઘણો પ્રેમ હતો.
આજકાલ કામ સરળ થયા છતાં આ લોકો વ્યસ્ત વધુ દેખાય છે.
મને લાગે છે કે ઝડપ વધી છે પણ શાંતિ ક્યાય ઓછી થઈ ગઈ છે.
સાચી વાત, લોકો વહેલી સવારથી રાહ સુધી દોડતા જ રહે છે.
પણ કેટલીક બાબતો ખરેખર લાભદાયક છે જેમ કે ઘરના ખર્ચનો હિસાબ રાખવો હવે સરળ બની ગયો છે.
હા, એ બધું ગોથવીને રખાય છે. કેટલો ખર્ચ થયો છે એની પર ખબર રહે છે.
સુવિધા થાય છે. પૈસાની લેવાડ દેવર ઝડપથી થઈ જાય છે.
ગામમાં પણ હવે લોકો શરત કામ કરી શકે છે. પેલા શહેર સુધી જવું પડતું એવી ઘણી બાબતો હવે નજીકમાં થઈ જાય છે.
મારા મામા કહેતા હતા કે ખેડૂત માટે નવી રીતો બહુ મદદરૂપ બની છે. પાણી બચાવવું હોય કે પાકનું રક્ષણ કરવું હોય બધું વડુ સારી રીતે થઈ શકે છે.
હા ને વરસાદે જાણી તો ખેરુતો ને પણ તૈયારીમાં સહાય મરે
ભણતરમાં પણ કેટલો ફેર આવ્યો છે પહેલા એક જ પુસ્ત ઉપર આધાર રાખવો પડતો
થી સમજાવી શકાય છે.
મારી નાની બહેનને ચિત્ર જોઈને શીખવું ગમે છે એને લાંબી લાાખવાળી વાતો જલ્દી સમજાતી નથી
દરેકમાં સમજ અલગ અલગ હોય છે નવી રીતોથી તેમને સહેલાઈ રહે છે.
પણ ક્યારેક બાળકો રમવાનું ઓછું કરી દે છે એ વાત મને ચિંતા કરાવે છે
હા સરીર માટે દોડવું રમવું મિત્રો સાથે હસવું પણ એટલું જ જરૂરી છે
મારા પપ્પા કહે કે માનસ જેટલો પ્રકૃતિ થી દૂર જાય તેટલો મનથી થાકે
બહુ સુંદર વાત છે વૃક્ષો પવન વરસાદ આ બધું માનસને તાજગી આપે છે.
અને લોકો હવે ઘરેથી પણ કામ કરી શકે છે ખાસ કરીને મહિલાઓ માટે તો આ મોટી સુવિધા છે.
સાચું ઘર અને કામ બંને વચ્ચે રાખવો થોડું સરળ બને છે. છે
મારી પડોશની એક બહેન ઘરે બેઠા કપડા પર કઠાઈ કરે છે દૂર દૂરથી લોકો તેમના કામની પ્રશંસા કરે છે.
વાહ મને તને કર હો ને. તો માણસ આગર વધી સક કે
દવાખા ની વાત કરી ને પણ મોટી મદદ મળે છે દર્દીની ટપાસ ઝડપથી થાય એટલે સારવાર વહેલી મળે.
હા અને કોઈ ગંભીર સ્થિતિ હોય ને તો સમય બચી જાય અને બહુ મોટી વાત છે.
મારા દાદાને થોડા સમય પહેલા તકલીફ થઈ હતી યોગ્ય માહિતી મળતા તરત સારવાર મળી ગઈ.
એ સમનને સારું લાગ્યું સમયસર મદદ મળેને એ તો સૌથી મોટી વાત છે
મુસાફરીમાં પણ લોકો હવે ઓછા ભટકે છે રસ્તાની જાણકારી સરલતાથી મળી જાય છે.
અને અજાણ્ય જગ્યાએ પણ માનસ નિર્ભય થઈ શકે છે. કે
પણ બેન એક વાત મને હંમેશા લાગે છે કે માનસે પોતાની સમજ ક્યારેય ના જોઈએ.
હા કારણ કે દરેક વાત સાચી હોય એવું જરૂરી નથી.
લોકો ક્યારેક સંભળેલી વાત તરત માની લે છે પણ મુશ્કેલ પડે.
એ વિચારવું, તપાસવું અને પછી નિર્ણય લેવો જોઈએ.
મારા શિક્ષક કહેતા હતા કે જ્ઞાન સાથે સમજ પણ હોવી જોઈએ.
બરાબર માત્ર ઝડપથી કામ થવું પૂરતું નથી, સાચી રીત પણ એટલી જ મહત્વની છે.
પરિવાર સાથે વાતચીત કરવી પણ જરૂરી છે. નહીં તો બધા લોકો અલગ અલગ થઈ જાય છે.
કરવું, હસવું વાતો કરવી એમાં તો ઘણું સુખ છે.
મને તો સાંજ નો સમય બહુ ગમે. બધા સાથે બેસીને દિવસની વાતો કરવી કેટલી સરસ લાગે.
અને વડીલોને વાત સમરવાથી અનુભવ મરે.
દાડી ઘણી વાર કહે કે માનસે સાધરણનો ઉપયોગ કરવો જોઈએ. પણ જીવનમાં આધાર માત્ર એ પર ન રાખવો.
બહુ ઊંડી વાત છે. માણસોનું મન સંબંધો અને સંસ્કાર સૌથી મહત્વના છે.
સાચું કહ્યું જો સમજદારીથી ઉપયોગ કરીએ તો જીવન સરળ બને અને સુખી પણ.
અને જો અંત થઈ જાય ને તો સમય
એટલે સંતુલન જ સાચ ચો માર્ગ છે.
હા દરેક નવી વસ્તુની